હો કેમ છો? બસ હું મજામાં છું, તમે કેમ છો?
એકદમ મજામાં.
હા હમણાં તો ચૈતર મહિના ના નવરાત્રી ચાલે છે. તો આપડે બધી શક્તિ બી યો વિશે વાત કરીએ આજે, તો ચલો. હમ્મ-હમ્મ. હા જો ભાવનગર માં તો અહ રાજપરામાં ખોડિયાર માં બેઠા છે અહ કેટ કેટલું સ સરસ એનો ઇતિહાસ છે ખબર છે તમને એમના વિશે
મને એની વધારે જાણકારી નથી
હા જો તો હું તમને કઉ તે અ ભાવનગર મા જે મહારાજા હતા ને કૃષ્ણકુમારસિંહજી મહારાજ અને એમના ફા તર અ એમને ખોડિયારમાં ની બહુ જ ભક્તિ હતી અને એમના એમને એમ કે એમના પહેલાના જે રાજ રાજા હતા અ એમની પાસેથી આ બધી વાતો અમને, તો ભાવનગર માંથી જાણવા મળી છે. તો એ હું તમારી સાથે શેર કરું કે એ એ એમને છે ને, ખોડિયાર મા ની બહુ શ શ્રદ્ધાને ભક્તિ તો એ ખોડિયાર મને બોલાવતા હતા, કે તમે અમારા ભાવનગર માં આવો. તો ખોડિયારમાં અ ખોડિયારભાઈ એવું કીધું હું આવું તો ખરી. પણ તારે આગળ ચાલવાનું. તારો રથ આગળ ચાલશે અને હું, પાછળ મારા મગર ઉપર ઉપર બેસીને તારી પાછળ પાછળ આવીશ. તો મહારાજા, એ કયું હતું. હા સારું કઈ વાંધો નહી માતાજી તો માતા પાછળ પાછળ આવ હતા અને રાજા આગળ જતા હતા. કત્તા અને આગળ જતા અને એક ખોડિયાર મંદિર જે, કહેવાય ને ભાવનગર માં રાજપરા પાસે આવ્યું છે, એ એ ત્યાં પહોચ્યા ને તો ત્યાં એક સાપ હતો, અને અ મગર હતો ખોડયારરમાં તો મગર ઉપર જ સવાર. હોય. તો મગરત અને સાપ હતો તો અ ખોડિયારમાં ના મગર હતું. ને એને એક ઘૂઘરું પહેરેલું એટલે અ મારા જેને એવું સંભળાય કે ખોડિયારમાં પાછળ આવે છે. પાછળ આવે છે, પણ અ સાપ આપને જોઈ અને, એનો મગર બે મિનિટ માટે ઉભો રહી ગયો. તો રાજા આગળ ચાલવા મળ્યા પણ એ ઘૂંઘરુનો અવાજ બંધ થઈ ગયો. તો રાજા ને એવું થયું કે ખોડિયારમાં તો અ નથી આવતા તો એમને પાછળ મૂડીને જોયું તો ખોડિયાર માં ત્યાં જ ઉભા રહી ગયા એટલે એનો ઇતિહાસ એવો છે કે ત્યાં સુધી એમ કે રાજ પરામાં જ ખોડિયારમાં નો વાસ થયો અને એ ભાવનગર સુધી ના પહોંચ્યા એમ એવો ઈતિહાસ છે. પણ એ ખોડિયારમા નું મંદિર એટલું સરસ છે ને. કે આપણે ત્યાં એક. વાવ જેવું બનાવેલું. છે અ. ત્યાં. એ વાવ મહિમા છે કે કોઈને સ્કીિનની પ્રોબ્લેમ હોય કે. એ વાવના પાણીમાં હાથ પગ મોઢું ધોવે અ તો એને એમાં ફેર અ ફેર પડે એમ અને ખોડિયાર માં તો હાજરા હજુર જ છે તમે જાઓ દર્શન કરવા અને તમારા બધા જ કામ થઈ જાય એવા દેવી ત્યાં બેઠા છે ભાવનગરમાં તમને કોઈ બીજ પછી શક્તિપીઠ વિશે ખબર છે
અહિયાં અમે માઉન્ટ આબી ગયા હતા ને તો આબુ ઉપર પણ ત્યાં છે ને
ત્યાં છે ને આવી રીતે માતાજીની જેટલી શક્તિપીઠ છે, ને એમની બધી વાતો ત્યાં લખેલી હતી એટલે ને મને તો બહુ આઈડિયા નહિ પણ ત્યાં જયારે ગયેલા ને એ લખેલી ને તો એમાં વાંચી કે એમની ટોટલ કેવી લગભગ એકવીસ શક્તિપીઠ છે, શું હા, માતાજીની તે બવ શક તે તો છે પણ આપણા ગુજરાતમાં જોઈએ ને તો એક અંબાજીમાં બેઠ છે ગબ્બર ઉપર માતાજી અ એ અમ હા અમ અંબાજીમાં છે પાવાગઢમાં જોઈએ તો મા ગાડીમાં છે અ ભાવનગર માં જોઈએ તો રાજપરામાં ખોડિયાર માં છે એટલે એવી રીતે અ માતાજીઓ બધે બેઠા છે એટલે એ જે માતાજી બેઠા છે ને એ હા, હા
હા, તે આબુમાં જે હતા ને તેના માટે એમ હતું કે ત્યાં એટલે માતાજીના જુદા જુદા અંગ જ્યાં જ્યાં પડેલા તેની શક્તિપીઠ ત્યાં સ્થાપિત કરવામાં આવી એમ ત્યાં એવું લખેલું હતું એમાં
હા, એ વાત સાવ સાચી છે કે અહં હા ત્યાં લગભગ છે ને તેમનું હૃદય પડેલું હતું એટલે ત્યાં એ ડુંગર પર મંદિર
પછી એક મને લાગ
મને લાગે છે ને સાઉથ સાઈડ પણ એક મંદિર છે હા આ એવું એનો ઇતિહાસ એવો છે કે આપણે જયારે અ પાર્વતી મા છે એમના પપ્પાના ઘરે જયારે હવન હતો ત્યારે ગયા હતા અને મહાદેવ ને જયારે એમને ઇન્વિટેશન નથુ આપ્યું અને મહાદેવ ઈ હવન માં આવ્યા એટલે એમના પપ્પા થોડા ગુસ્સે થઈ ગયા અને બોલવા મળ્યા હતા અને પ પછી માતાજી ને કુ ગુસ્સો આવ્યો એટલે માતાજી તે હવનમાં જ હવનની અગ્નિમાં જ પોતે હોમાય ગયા અને એને મહાદેવ અ પોતે લઈ અને બધી એમ કે નીકળ્યા હાથમાં અને પછી ઈ વિહરતા વિહ કૈલાસ સુધી પહોંચ્યા ત્યારે જીહાય જે જે જગ્યા ઉપર માત તાજી ના અંગ પડ્યા છે. એ બધા જ અંગ હા. એ બધા જ અંગો અ અલગ અલગ જગ્યાએ પડ્યા અને ત્યાં શક્તિપીઠ બની છે, આવી રીતે બાવન શક્તિપીઠ છે. અને અ હા. મને તો શું કામ ખબર કે મારા માસી છે ને એના ઘરે આખું આજ કયું અંગ ક્યાં પડ્યું છે. અને કઈ શક્તિપીઠ ત્યાં બની છે એનું આખું એક એ લોકોએ ફોટો બનાવ્યો છે, એ પણ સોનામાં. અને ઈ આખો ડિસ્પ્લે માં એ લોક કોઈ મુ ક્યો છે કે કયું અંગ ક્યાં પડ્યું છે અને કેવી રીતે ત્યાં કયા મા તાજી નો અ એમ કે ત્યાં સ્થાન ગણવામાં આવે છે ઈ તમે આબુ નું ક્યો છો ને ઈ કયું છે ખબર છે અંબાજી આપડે અમદાવાદ થી આગળ જઈએ ને એટલે અંબાજી આવે અને અંબાજી ગબ્બર નો ડુંગરો છે છે ને એના ઉપર જે માતાજી નું છે ને એ ત્યાં હૃદય મળ્યું છે એટલે જે આપડે જે અંબાજી માં ની આજે તમે ક્યો છો ને કે સોના માં મડાવીને રાખેલું છે તો એ આ
લ બધી શક્તિપીઠ ક્યાં કયું અંગ કયા માતાજી નો ત્યાં સ્થાન મૂકવામાં આવ્યું એમને ક કઈ જગ્યાએ કયા નામથી પૂજવામાં આવે છે એ બધી જ ડી ટેલ એમાં લખેલી હતી કારણ કે અમે લોકો કેવું ત્યા ગબ્બર પર ગયેલા ને તો પેલું દાદર ચડીને અને પછી છે ને પેલો જે એરિયા હોય ને, વેઇટિંગમાં જેમાં આપણે ધીમે ધીમે ઉભા રેતા રેતા જવાનું, તો ત્યાં એ લખેલું હતું અને અમે લોકો લાઈ નોમાં ઉભા જ રહેલા હતા, તો અમે વિચાર્યું કે લાવોને ચાલો વાંચી લઈએ
હા એવી રીતે સાઉથમાં પણ એવું છે કે ત્યાં બી માં માતાજી ના અંગો પડ્યા છે એટલે અ અ એક કામખ્યા દેવી એવા મંદિર છે હા ત્યાં માતાજીઈ ના પ્રાાઈવેટ અંગો પડ્યા હતા એટલે ત્યાં કામક ખ્યા દેવી મંદિર અ સ્થાપિત થયું છે. અને ત્યાં કેવું છે કે ત્યાં અ કેમ આપડે ઓલું લેડીઝ ને પીરિયડસ હોય ત્યારે ત્યાં પણ એવુ જ છે. આજની તારીખે પણ ત્યાં ચાર દિવસ એ લોક કો મંદિર બંધ રાખે છે અને રિકસર ના ત્યાં રેડ પાણી નીકળે. એટલે એમ કે ત્યાં એમનું યોની પડય્યું હતું એમ કે?
અને એને લીધે છે ને ત્યાં અંદર થી એમ ત્યાં પાણી વહેતું હોય છે રેગ્યુલર અને જયારે એ ચાર કે પાંચ દિવસ હોય ને ત્યારે ત્યાંથી એવું ત્યાં પણ કે એમને પણ એ પીરિયડ આવે એટલે એવી રીતે તે સમયે લાલ પાણી આવે છે.
હ ત્યાં પૂજા બી કરવામાં આવે બધા જ ત્યાં અંદર જાય દર્શન કરે બધું જ છેહા એટલે આવી રીતે આપડો આપણો ભારતનો ઈતિહાસ જ એવો છે. અને કે. ને નવી નવી વાતો કંઈક ને કઈક જાણવા મળે. અને આપડે કઈ પણ જગ્યાએ જશું. તો કઈ આપણું ધાર્મિક કઈક હશે તો આપણે તે વાંચશું તો આપણું નોલેજ. વધશે અને છોકરાઓને બી આપણે નોલેજ આપી શકશું.
હા કઈ ને કઈની સાથે તો સંકળાયેલું જ છે એટલે એમ જ નથી કોઈ.
કોઈ પણ જગ્યાએ જઈએ ને તો એની કઈ ને કઈક ઈતિહાસ છે જ એની પાછળ હા સાવ સાચી વાત છે પણ. પણ અત્યારના માણસોને કેવું થઈ ગયું છે કે અ કોઈને એવું જાણવામાં ઇન્ટરેસ્ટ નથી બસ ફરવા ગયા છે. ફોટો સેશન કરશે અને. આવી જશે. પણ આપણી એજ એવી છે કે. અને હજી છે એવું. કે ચલો આપડે આના વિશે ઇતિહાસ શું છે. ઈ આપડે જાણીએ અને. આપણે જાણશું તો આપણે આપણા બાળકોને પણ કહી શકું. અને એ આપણેે છે ને નાઈન્ટીસ વાળા છે ને તો પેલ જે.
નાન્ટી વાળા છે ને એ લોકો પેલા બંને પેઢી માં જીવ્યા કે મોબાઈલ વગર ના સમય ને બી માણ્યો અને હવે મોબાઈલ વાળો ટેકનોલોજી વાળો.
વાો સમય પણ માણ્યો એટલે આપણને એ બંને વસ્તુ ની વેલ્યુ છે સાચી વાત છે ને. આજ ના જેન્સી બાપરે જેન્સી એટલે તો વા જ જવા દ બસ મોબાઈલ એ લોકોની દુનિયા મોબાઈલ માં સિલપ થઈ ગઈ છે. હ.
એમને તો કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી બસ અને જે ઇન્ટરેસ્ટ છે તે બધું ઓનલાઈન શોધી કાઢે.
હા સાવ સાચી વાત છે અને આવી રીતે જો માતા. ની વાત કરીએ ને તો ભાવનગર પાસે સિહોર માં સિહોરી માં પણ બેઠા છે એ પણ ડુંગરા ઉપર બેઠા છે. અને અ. ત્યાંથી સિહોર ની બાજુ માં જ એક કનાડ કરીને. ગામ છે. ત્યાં એક ખોડિયાર માં બેઠ. ઠા છે. અને એનો ઇતિહાસ તો એવો. ક છે કે ત્યાં ખોડિયારમાં કનાડમાં બેઠા છે ને. કર્નાડ એક ગામડું છે સાવ. ગામડું છે. અ સિહોર થી તે આઠ. કિલોમીટર અંદર જવાનું એવી રીતનું ગામ છે તો. ત્યાંથી એક ગુફા છે અને ઈ ગુફા છે એક જુનાગઢ નીકળે છે. એવી રીતે કે વર્ષો પહેલા રાજાઓ. પોતાના અ કોઈ યુદ્ધ થાય કે એવી રીતે થાય ત્યારે પોતાની સેફ્ટી માટે આવો ગુફાઓ બનાવતા હતા અને. એવી રીતે. ત્યાં એવી એમ કે વર્ષો જૂની ગુફા છે. એટલે અત્યાર તો એકચુઅલી બંધ. થઈ ગઈ છે અમે ગુફા પણ જોઈતી પણ કોઈને જવા નથી રેતા અને એવું પણ કે છે કે આ ભૂકંપ ને એવું બધું આવ્યું એટલે જે વચ્ચેના રસ્તાઓ છે એ હવે પુરાઈ ગયા હશે. એમ એટલે એ ગુફાઓ બંધ. થઈ ગઈ છે પણ એવા પણ માતાજીના ઇતિહાસ. હોય છે ને એવા નાના નાના. ગામમાં પણ આવા આવી રીતે માતા જે બેઠા હોય છે. અને આપડે જો ત્યાં જઈએ. ઇતિહાસ વાંચીયે ને તો આપણને ખબર પડે છે ખબર પડે. આવી ખરેખર મજા આવી ઘણું બધું જાણવા મળ્યું આવી રીતે તો આપડા. આપણે રહેતા હશું ને એની આજુબાજુએ ગામમાં ઘણા બધા. માતાજી હોય. કય ને કય પણ આપણને શું થાય એના વિશે જાણકારી ન. હોય ને એટલે થોડું. ખબર નથી પડતી. પણ જો બધા સાથે આવી રીતે વાત થાય ને. તો કઈક નવું શીખવા મળે, અને નવું જાણવા મળે તો આપણને હા તો આપને ખબર પડે તો આપણે એને પાછું જઈને મુલાકાત બી લઈ શકીએ એમ, હા સાચી વાત છે. મારી સાથે અંબાજી ની વાત થઈ ને તો હવે હું પાછી ગબ્બર જઈશને તો હું હું વાંચીશ મને પણ મજા આવશે. ચોક્કસ ચોક્કસ સારું ચાલો પાછા મળશુ આપે આવજો.